હલો કેમ છો શું ચાલે છે હમણાં
કઈ ની ફીફા જોઉં છું
હા જમી લીધું
હા જમી લીધું તમે જમીલીધું
હા મેં પણ જમી લીધું શું કાધુ આજે શું ખાધું આજે
એ જે ખમણ ખાધા
અચ્છા બીજું શું ક્યાં જવાનું છે હમણાં
સુ વાની તૈયારી
બાર નથ જતો ફરવા બારે ફ્રેન્ડો સાથે ઓકે બીજું સુ ચાલે છે
હા એ નહી તમે બતાવ શું કરો છો
હુ પણ બ બેસી છુ હવે ચાલી જોડે વાત બીજું
સરસ સરસ
હમ સહેલો ને
હા ઓફીસ ગયોતો
ના ના બાર ગામ ગયો છું હું.
હા વલસાડ ગયો હતો.
પણ ત્યાંનું ક્લાઇમેટ કેવું છે.
સરસ છે પણ ત્યાં લાઈટ અને પાણી બહુ જાય છે.
હો. બરાબર ક્યારે આવ્યો ત્યાંથી.
બે દિવસ પેલા.
હમ. હવે ક્યાં જવાનું ને.
શું બોલ છો.
નેક્સ્ટ ક્યાં જવાનું છે હવે.
એ જોઈશ હમણાં કાય વિચારું નથી.
હમ. ને બીજું બોલો.
તમે શું બોલો છો.
કઈ નથી કરતી હું અને સેલ ચાલે છે બધા. તે હવે ત્યારે શોપિંગ વોપિંગ થઈ ગઈ.
ના બાકી છે ક્યા ક્યાં શું લઈ લિઘુ.
બધે છે એમના તો. એ છે ને એમાં છે. અને ત્યાં શોપ સોપમાં છે બધે જ છે સેલ. પેન્ટાલુનમાં છે.
શોપિંગ.
હા મારી તો થઇ ગઈ.
શું શું લીધુ.
અમે લોકો તો ડ્રેસ પહેરીએ એટલે ડ્રેસ જ લેવાના હોય ને અમારે તો.
હા અચ્છા ઇલેક્ટ્રોનિક આઈટમ મા સેલ લાગે લી છે કે નહી.
હા.
ઇલેક્ટ્રોનિક આઇટમમાં સેલ છે.
હા હમણાં ચાલે છે ને એમેઝોન પર.
હા.
હ હા ત્યાં ચાલે છે ને સેલ હમણાં મિક્સર લીધું છે એમ. ત્યાંથી.
હમ સરસ.
હા પૂજા તનું લીધું છે. સુજાતા નું છે હવે આ અ થાઉઝન્ડ બોટ ન લીધું છે. સા ના આવશે ટ્યુઝડે આવશે.
હવા.
હમ હમ. અને બીજું બધુ મજામાં.
બઘા મજામાં.
હમ. ને ના ઇન્દોર ના જવાનું તારે.
હમણાં જઈશ થોડા દિવસમાં
હમ અચ્છા હા.
હમ.
બીજું
હા એ મુંબઈમાં બહુ વરસાદ છે.
હમ્મ જીમ વિમ જોઈન્ટ કર્યું છે કે નહી.
ના ના.
કરી લે જીમ જોઈન્ટ.
કરું કરું.
હમ્મ.
બીજું.
બજું કઈ નહી. હમણાં ગોલ્ડ ના શું ભાવ ચાલે છે.
સાંભળની હમણાં તો બહુ ઓછું થઇ ગયું છે.
હા.
કેટલા જેવો થર્ટી પસેન્ટ કઈ ભાવ નીચે આવી ગયા છે.
અચ્છા અને ઓલું શેર માર્કેટ નું શું છે હમણાં.
ચાલે છે થોડુંક થોડુંક ચાલે છે.
અચ્છા અને ગોલ્ડ લીધું છે તે ત્યાંય પણ.
ના ના.
પી લીધું તો લગભગ ભાવ કેટલા હશે ગોલ્ડના.
ખબર નઈ મે જોયા નથી બહુ ટાઈમ
હા સા ન્યુ રેસીપી અને ન્યૂ રેસીપી કઈ આવી છે હમણા નવી.
હા. તમે બતાવ તમે શું બનાવો છો.
હું તો હમણાં તો કઈ નવું નથી બનાવ્યું. ભાખરી પીઝા બનાવું છું સારા લાગે છે.
બતાઓ રેસીપી બતાઓ.
કઈ નહીં ભાખરી બનાવી દેવાની. પેલા આમાં શું છે પેલા ભાખરીનો લોટ એકદમ ટાઈટ બાંધવાનું હોય. પછી ભાકરી સારી રીતે શેકી લેવાની. આના ઉપર હું તો ઘરની ચટણી અને સોસ લગાડી દઈશ અને આના ઉપર શિમલા મિરચી ટામેટા અને ઓનિયન આ નાખી ને અને સારી રીતે શેકી દેવાનું અને ઉપર પછી ચીઝ ખમણીને નાખી દેવાનું. બહુ સરસ લાગે છે એ પીઝા તો એક વખત ખાશે ને તો બીજા પીઝા ભૂલી જઈશ
હા અચ્છા આ તો બહુ ઈ
હમ્મ હા બહુ ઈઝી છે અને મજા આવે. પણ આ ચોમાસા માં પણ અમે લોકો કાંદા નથી ખાતા એટલે કાંદા નથી નાખવાનું. કાંદા નથી નાખતા જેૈન બનાવું. અને પાલિતણા ગયું હમણાં ક્યારે ગયો હતો.
બહુ ટાઈમ થઇ ગયું તો.
આ ગિરનાર ગયો છે કે નહી ક્યારે પણ. નથી ગયો ગિરનાર.
ના.
એક વખત જઈ આવજે ત્યાં પણ બહુ મજા આવે. ત્યાં ચડવાની અને સીન સિનેરી એટલી સારી લાગે છે ને ઉપરથી બહુ મજા આવશે, હમણાં યંગ છો તમે લોકો જઈ આવો
બીજો બહુ વરસાદ છે, મુંબઈમાં
હા, મુંબઈમાં તો બહુ જ વરસાદ છે.
પાણી ભરાઈ ગયું છે.
હા, ઘણું બધું ભરાઈ ગયું હતું. હા આજે થોડું ઓછું થયું ને
આજે ઓછું થઇ ગયું.
હમ્મ
આજે પણ હોલિડે ડિક્લેર કર્યું છે કે શું?
આજે કર્યું કારણ કે કાલે બહુ વરસાદ હતો ને એટલે આજે ડિક્લેર કર્યું હોલિડે આજે આટલું નથી. આજે છે, એ પણ આટલું જોર થી નથી અને થોડી થોડી વાર પછી આવે છે.
અચ્છા
હમ્મ હમ્મ
બીજું શું બોલો
કાઈ નહી હવે શું બોલું, બધું થઈ ગયું હવે ઊઘવાની તૈયારી
સવારના કેટલા વાગે ઉઠો
સાત વાગે સાત વાગે ઉઠ
અરે વાહ, સરસ સરસ
અને લોઢા લોડાધામ ગયેલા તમે લોકો
હા જયલા જઈલા
દર્શન કર્યા ત્યાના
ચાયલા કરે
અને ત્યાં તે બાજુમાં જ છે, નાકોડા ગામ
જાપાન જયેલા
નંદીગામ ગયા છે, ક્યારે હા ત્યાંની સુખડી ખાધી કે નઈ
ના ના નથી ખાઘી
અરે બઉ મસ્ત આવે છે, ત્યાંની સુખડી
હા
હમ્મ અને ત્યાં મંદિર ના સામે જ રામદેવ ઢાબા છે, ત્યાંનો ખાવાનું બઉ મસ્ત આવે છે.
અચ્છા
અરે જાયતો હા ઢાબો છે, ત્યાં ખાવાનું બવ મસ્ત આવે છે, ત્યાંનું ક્યારે જાય તો ખાજે ત્યાં અને સુરતમાં પણ બહુ વરસાદ છે, આજે તો અચ્છા ફોન કરશે હા સુરતમાં પણ પાણી ભરાઈ ગયું છે વલસાડમાં પણ પાણી ભરાય
ત્યાં પણ બધું હોલિડે ડિક્લેર થઈ ગ્યું હે
લેવો છે ના છે. ટ્રેન પણ બંધ છે ત્યાં
અચ્છા આ તો બધું ન્યુઝમાં નથ આયવુ
અ ના ટ્રેન બંધ થઇ ગઈ છે ત્યાં એટલું પાણી ભરાઈ ગ્યું છે
ઠીક છે ચલો આપડે પછી વાત કરશું.
હા હા ચાલો. આવજો જય જેનેન્દ્ર
હે